હલો.
હા અવાજ આવે છે.
હા તમને સંભળાય છે મારો અવાજ.
હા સંભળાય છે કેમ છો મજામાં.
હા મજામાં એકદમ તમે કેમ મજામાં. હા અમણા જમયુ તમે જમી લીધું.
હા એકદમ તો આ તો એક સરસ મજાનો ટોપિક મલ્યો કે મુસાફરી તો મેં કયું ચાલો ચર્ચા કરીએ એના પર
હા મુસાફરી એકદમ રસપ્રદ વિષય છે. ઘણા લોકો મુસાફરી ગમતી હોય
બઉ સાચી વાત કીધી તમે ને મુસાફરીથી નવા સ્થલો પણ જોવા મલે છે.
અને અલગ અલગ જગ્યાઓની માહિતી પણ એમાંથી બોવ મલે.
અને મુસાફરી કરવાથી દુનિયા કેટલી મોટી છે તેનો પણ એક અંદાજ આવે છે.
હા એકદમ સાચી વાત દરેક જગ્યાની સંસ્કૃતિ પણ ત્યાંથી જુડીલી હોય. એ ખબર પડ
હા અને સંસ્કૃતિ સાથે ભાષા પણ બદલતી હોય છે.
હા કેટલાક સ્થાનો પર તો લોકોની બોલચાલ પણ એકદમ અલગ હોય છે.
બો સાચી વાત ને મુસાફરી માણસ ને બોવ ઘણું શીખવાડે છે.
હા એ તો છે જ ભઈ કેવી રીત
જેમ કે સમય નું મહત્વ સમજાવે છે.
હા એ તો બો સાચી વાત છે કારણ કે વાહનોનો સમય ધ્યાનમાં રા રાખવો પડે.
બો સાચી વાત અ મુસાફરીમાં યોજ યોજના પણ જરૂરી હોય છે.
યોજના વગર તો મુશ્કેલી ઉભી થાય જ છે મુસાફરી માં
અને સામાન કેટલો લેવાનો એ પણ એક અગત્યની વાત છે.
વધુ સામાન હોય તો મુસાફરીમાં મુશ્કેલી પડી શકે છે.
અને મુસાફરીના ઘણા સાધનો પણ છે.
હા જેમ કે બસ બી છે રેલગાડી જગ્યા એમાં વિમાન ભી છે.
બિલકુલ અને બસ થી નજીકની જગ્યા જઈ શકાય.
હા એ તો છે જ અને રેલગાડી થી લાંબી મુસાફરી બી સરળ બની જાય છે.
અને વિમાનથી ઓછા સમયમાં દૂરની જગ્યા પહોંચી શકાય છે.
જહાજનો ઉપયોગ તો કેટલી વાર દેશોમાં પણ થાય છે અલગ અલગ દેશો જવા માટે
બો સાચી વાત ને મુસાફરી દરમિયાન નિયમોનું પાલન પણ કરવું જોઈએ.
હા હા એકદમ સાચી વાત છે એ. સુરક્ષા માટે તો બહુ જ જરૂરી છે.
અને ટિકિટ પણ સંભાળીને રાખવી જોઈએ.
એ જે જરૂરી દસ્તાવેજો પણ એકદમ સાથે જ રાખવો જોઈએ આપણે મુસાફરી દરમિયાન.
સોવા ટકા હ. મુસાફરીમાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણે.
એ તો બહુ જ સાચી વાત છે કચરો ક્યારેય પણ ગમે ત્યાંના નથી.
અને જાયાનીથી સ્થળ સ્વચ્છ રાખવી આપડી જવાબદારી બને છે.
હા એ તો મુસાફરીથી અથતતાને પણ લાભ થાય છે બધાનો.
એ તો તમારી સાચી હોત પણ કેવી રીતે?
પ્રવાસીને આવતા હોય તો હોટલ દુકાનો અને વાહનો ન વ્યવહાર વધે છે ત્યાં મુસાફરી.
બિલકુલ અને તેના કારણે રોજગારી પણ ઊભી થાય છે.
હા એ તો એકદમ સાચી વાત છે, ઘણા લોકોને કામ મળે છે ત્યાંણા.
અને મુસાફરીમાં પ્રકૃતિઓ સ્થળ જોવા પણ મળે છે.
હા એજ પહાડો, નદીઓ, ને જંગલો લોકોને આકર્ષિત કરે છે. કરે છે.
બિલકુલ અને ઐતિહાસિક સ્થળ પણ મહત્વપૂર્ણ હોય છે.
હા ઘણી વાર ત્યાંથી પુરાતાના સમયની માહિતી પણ ત્યાંથી બહ મજા છે.
હા મુસાફરી થી માણસ નો દ્રષ્ટિકોણ બહુ મોટો બને છે.
હા એકદમ સાચી વાત મને અન્ય લોકો પ્રતિ સન્માનની ભાવના પણ ત્યાં વધે છે આપને.
આજના લોકો શિક્ષણ માટે પણ મુસાફરી કરે છે.
એકદમ એકદમ વેપાર માટે પણ ઘણી મુસાફરી થતી હોય છે.
અને કેટલાક લોકો તો ધાર્મિક સ્થળ જવા માટે મુસાફરી કરતા હોય છે.
હા હા. ધાર્મિક મુસાફરીનું પણ એક અલગ જ મહત્ત્વ છે.
અને મુસાફરીમાં આરોગ્ય નું ધ્યાન પણ રાખવું જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત છે. પાણી અને ભોજન સાફ હોય, તેની ખાતરી તો રાખવી જ પડે.
અને મુસાફરી દરમિયાન સભ્ય વર્તન કરવું જોઈએ.
એ જે બીજા પ્રવાસન ને તકલીફ ના થાય. તેનું આપડણે ધ્યાન રાખવું પડે છે.
અને આ રીતે મુસાફરીનો અનુભવ અને સમાજમાં વધારો આપે છે.
એકદમ એકદમ મુસાફરી ક્યારેકર ઉપયોગી અને રસપ્રદ વિષય છે.
આ વિષય બહ, આમ ચેતિત છે, તો આપણે આના વિશે આગળ પણ વધારે વાત કરી શકીએ
હા, એકદમ એકદમ મુસાફરીનો, સંબંધ પ્રકૃતિ સાથે બહુ છે.
હા, અને પ્રકૃતિના સુંદર દ્રશ્યો જોવા માટે પણ પ્રસન્ન થાય છે.
એકદમ એકદમ અ સૂર્યોદય, અને સૂર્યાસ્તના દ્રશ્યો લોકોને બહ ગમતા હોય છે, જને
જેમ, કે નદીઓ તલાવો, અને દરિયા, દરિયા કિનારા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.
એકદમ, એકદમ વાત કરનારની, કેટલાક લોકો પહાડ પર ચડવાની હમ, પ્રવૃતિ પણમાં રસ લેતા હોય છે, તેમ
અને મુસાફરીથી અલગ, અલગ પ્રકારનું ભોજન વિશે પણ માહિતી મળે છે.
હા, એ તો એકદમ સાચી વાત છે, દરેક પ્રદેશમા એની, પોતાની વિશેષ વાની
બઉ સાચી, એ કે લાક સલોતો મીઠાઈ, માટે પણ જાણીતા હોય છે.
એજ, કેટલાક સ્થળ મસાલેદાર ભોજન, માટે બહુ ઓળખાતા હોય છે.
અને મુસાફરી કરતા સમય સ્થાનિક, લોકો સાથે વિનમ્રતાથી વ વધવું, જોઈએ
એ તો એકદમ સાચી વાત છે, સારા વર્તનથી સારા સંબંધો ઉઊભા થાય છે.
બહુ સાચ્ય અને કેટલાક સ્થળ પર, તો નિયમો અલગ અલગ હોય છે.
હા, એ તો બહજ સાચી વાત છે, તે નિયમો ન પાલન કરવું એક પ્રવાસની ખ્વારત બન છે.
અને મુસાફરી દરમિયાન સમયનો, સદઉપયોગ પણ કરી શકાય
હા, પણ પુસ્તક વાંચવામાં લેખન કરવા, અથવા આસપાસ ન નિરક્ષણ કરવા જેવી, પ્રવૃતિઓ ત્યાં શ ચી શકાય છે, બહુ લાભ થાય હોય.
બહુ સાધ્ય જન હું, તો કહ મુસાફરીમાં ધીરજ પણ બહુ જરૂરી છે.
એકદમ એકદમ કારણ કે, ત્યાં વિલપ પણ થઈ, શકે છે.
અને વરસાદ ધુમ્મસ અથવા કે અન્ય કારણોથી યાત્રામાં ફેરફાર થઈ, શકે
હા, અને આવી પરિસ્થિતિમાં શાંત તો આપણેે રહેવું છે.
બહુ સાચી, મુસાફરીમાં નાના બાળકો સાથે હોય, તો વધુ કાળજી લેવી પડે
એ તો એકદમ સાચી હોય, તેમની સુરક્ષાને પ્રથમ મહત્વ આપણો જોઈ, આપણે
અને વૃદ્ધ વ્યક્તિઓ સાથે હોય, તો તેમની સગવડનું પણ ધ્યાન રાખવું જોઈએ
હા, દરેક વ્યક્તિને, અનુકૂલતા મળે એવું આપડે ધ્યાન રાખવું, જોઈએ એકદમ જરૂરીથી
આજકાલ, તો ડિજિટલ સાધનમાં પણ મુસાફરીનો ઉપયોગ બને છે.
જેમ કે આમ નકશા જોવામાં માર શોધવામાં એ બહુ મદદ કર
પણ મોબાઈલ તો એક અતિરેક ઉપયોગમાં પણ કરવો જોઈએ
ના કેમકે કારણમાં આસ સ નું સૌંદર્ય જોવામાં રાહી જાય છે ત્યાં.
અને મુસાફરીથી ઇતિહાસ વિશે ઘણું શીખવા મળે છે.
પુરાતના ઈમારતોમાં અને ત્યાં સાર્પ તેની સા ક્ષી આપે છે
અને સંગ્રહાલય પણ નો બહુ એક મોટો સ્ત્રોત છે.
ત્યાં પુરાતાના વસ્તુઓ સંભાળીને એકદમ શાંતિથી રાખવામાં આવતી
અને મુસાફરીથી પર્યાવરણ પ્રતિ જાગૃતિ પણ વધે છે.
જેમ કે ત્યાં જળ, વૃક્ષો એકદમ મહત્વ તેનું સમજા ય છે.
એકદમ સાચી વાત, ને પાણી બચાવવું અને પ્રદુષણ ઓછું કરવું પણ જરૂરી છે.
પ્રવાસીઓને પણ બતાવાોનું ધ્યાન રાખવું જોઈએ આપણે એકદમ
અને મુસાફરી દરમિયાન ફોટો લેવાની પ્રવૃત્તિ પણ બહુ સામાન્ય છે.
હા એ તો છે જ પણ કેટલાક સ્થળ પર ફોટો લેવાની મજ હોય છે.
બહુ સાચી અને તેથી સૂચના પાઠો વાચી લેવી જોઈએ.
એકદમ એકદમ સાચી વાત છે નિયમ નો ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.
બહુ સાચી છે આ ટોપિક પર તમારી સાથે ચર્ચા કરીને મને બહુ ગમ્યું, તમને કેવું લાગ્યું?
બહુ જ સરસ ટોપિક હતો આ, મને બઉ મજા આ
બો મજા આવી અને આવતા હવે આપણે આવતા ટોપિક સાથે મળીશું.
હા હા ચલો મળીયે.
હા.